હલો હા દેવજી ભાઈ મારો અવાજ આવે છે.
હા હા હવે તો બોલો શું જરૂર પડીત કર
બસ મારે થોડું શિક્ષણ વિશે માહિતી ડિગ્રી વિશે માહિતી જોતી હતી. તે માટે યાદ કર્યા ત અમને મારી કારકિર્દી વિશે માહિતી જોય થી મારા ફ્યુચર વિશે
હા
આ ભવિષ્યમાં શું કઈ ડિગ્રી લેવી જોઈએ તે માટે હા તો તમે હા હુંવેથ કોમર્સ કરી રહ્યો છો બાર કોમર્સ હવે કઈ ડિગ્રી સારી કહેવાય તે તમને ખબર હશે તમ કે તમે હાલ શું કરી રહ્યા છો
હા હું આઈટી ફિલ્ડમાં છું
હા હા એટલે તમને કોલ કર્યો કે તમને તમારી પાસેથી માહિતી લઉં થોડી એ તે માટે તો કઈ ડિગ્રીમાં વધુ ઇન્ટરેસ્ટ કઈ ડિગ્રી કરવી જોઈએ
હા તો હું તમને થોડાક કચયન પૂછું તમે જવાબ આપજો ખાલી પછી હું તમને એ પ્રમાણે પણ કહી શકું
બોલો બોલો કઈ પ્રશ્ન
હ તમે બાળ ભણ્યા તો કમ્પ્યુટર તો આપ પ જાય છે
હા હા કમ્પ્યુટર માં કરે છે પોતાનું
હા તો તમને એમાં ઇન્ટરેસ્ટ છે
હા કોમ્પ્યુટરમાં મને થોડો થોડો ઇન્ટરેસ્ટ છે કારણ કે હું જંથી ચોથા ધોરણથી છે ને અમારા સ્કૂલમાં કમ્પ્યુટરનું કોર્ આવતો હતો તેમના ત્યારથી જ મને કમ્પ્યુટર આવડે છે અને મને કમ્પ્યુટર ચલાવવામાં મજા પણ આવે છે નવા નવા ટાસ્ક પૂરા કરવા જઈ નવું નવું સંશોધન કરવું તે મને ખૂબ જ મજા આવે હા બોલો તો શું બીજો કયો પ્રશ્ન હતો
બાર ધોરણમાં કેટલા માર્સ આવે ટટલ પરસજ આવ્યા
જો મારે બાર કોમર્સમાં મારે ટોટલ એકાણ પોઈન્ટ અઠ્ઠાવનેજ આવ્યા હતા
સૌથી વધુ મારે ઈંગ્લિશમાં અઠાણું આવ્યા હતા અને અકાઉન્ટમાં નવ્વાણું હતા અને સ્ટેટમાં પણ સો હતા સો માંથી સો
તો તમને જો પાર્ટી પ્રમાણે એવું પણ લાગે અને કમ્પ્યુટર પર તમે બધું ઇન્ટરેસ્ટ છે જો હું પણ આઈટી પર છું આઈટીમાં કમ્પ્યુટર સાયન્સ આઈટી ખ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સમજ એટલે હાલ અમારે ટોટલ પાંચ વણને પહોંચાડ ત્રણ વર્ષ બેજન બે વર્ષ માસ્ટર. તણ વર્ષ જે બેચલર આવે એ એ એ સી આઈ ટી, પી એ એન્ડ આઈ ટી એવું કહેવાય, એટલે કે, બે બેચલર ઓફ કમ્પ્યુટર કંપ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેેશન ટેક્નોલોજી એન્ડ કંપ્યુટર સાયન્સ એવી રીતે આવે.
હા હા.
અને, એ તો
મેં મારા ભાઈ પાસેથી માહિતી લી ધી. મારો એક મોટો ભઈ છે, તે હાલ છે ને, તમારી ઉંમરનો જ છે, તે હાલ બી બી એ કરી રહ્યો છે.
હા હા.
તેને મે પૂયછું કે બી બી એ માં કેવું રહે? તે કહે કે, જો તારે બી બી એ કરવું હોય, તો તને જો માર્કેટિંગ બિજનેસમાં ઈન્ટરેસ્ટ હોય તો બી બી એ કરવુ રેય. એટલે તે કે કે, જો તારા મિત્ર કોઈ હોય, તો તેની પાસેથી માહિતી લે, બીજી કોઈ ડિગ્રી એની, એટલે તમને કોલ કર્યો હતો.
હા હા, બરાબર. હા બી બી એ પણ એક સારી લાઈન છે. તમે તમને આ ઇન્ટરેસ્ટ હોય જેે થાય એ જોવો, કોઈ નોકરી તમારે કરવી હોય કરતાય નોકરી વગેર તો તમે આ બી બી બી એ ના કરી શકો, કારણ કે તેમાં પ્રાઈવેટ જોબ ક મલે, બાકી જે તમે પોતાના બિજનેસ સ સ્ટાર્ટઅપ કરી જ શકો, સમજ્યા? એટલી મને ઇન્ફોર્મેશન છે. વધારે નથી, આમાં કંઈક તમે માર્કેટિંગ વગેરે કરી શકો, જે પ્રોડક્ટ માર્કેટિંગ આવે તે.
હા, મેં મારા ભાઈને પૂછ્યું તું કે, તેં કેમ બી બી એ લીધેલું? તેને તો કહ્યું કે મારે એક બિઝનેસ ના બિઝનેસ કરવો તો, તે માટે બી બી એ. તે કહે કે મારે ફ્યુચરમાં એક સ્ટાર્ટઅપનું પ્લાનિંગ કરવું છે, તેથી હું જે બી બી બી એ કરીને જે માહિતી મેળવી સકું માર્કેટિંગની, તેથી મે બી બી એ કર્યું છે, મારે કઈ નોકરીનો હેતુ નથી. એવું
હા, હા, હા બરાબર. જો તમારે કદાચ આઈ ટી મુ જે માં એ તમારે કરવું હોય, તો એ પણ કરી શકો છો. જો તમારે, તમે કોઈ ગેમ વગેરે રમો છો? ફ્રી ફાયર, બી જી એમ આઈ વગેરે?
હા, હ હું ફ્રી ફાયર રમું છું, કોઈક દિવસ રમું થોડો કલાક.
હા, તો જુઓ, આ જે ફ્રી ફાયર આવે છે ને તે એકદમ કોડિંગથી બનેલું હોય છે. જે, જે મેસેજ આવે છે, આ તમે જુઓ ટાઈપિંગ કરશો ને, તો એમાં ઘણી બધી લેંગ્વેજો આવે, જો જાવા આવે, એચ ટી એમ એલ આવે. હા ટી પ્લસ પ્લસ આવે સી આવે, સી ઘણી બધી લેંગ્વેજો આવે, પાયથન વગેરે. જાવા સ્ક્રીપ્ટ પણ આવે છે. ઈ એસ એસ પણ આવે છે. એટલે જોવ, અ આ જે છે ને, તે સી પ્લસ પ્લસ લેંગ્વેજ બનાઈ દીધી. સ્કૂલની જી પ્લસ પ્લસ કોડ જે આવે તેનાથી જ આખીમ ફ્રી ફાયર બનાવવામાં આવે છે એમાં બીજી કોઈ લેંગ્વેજનો યુઝ પણ નથી થયો જો કદાચ તમે આઈટી ફિલ્ડમાં આવી જાઓ તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે આવ કોડિંગ કરો તો તમે કોઈ પણ ગેમ ડેવલપમેન્ટ પણ કરી શકો છે.
મેં એમ કહું છું કે જો તમે જે હાલ એમ એસ સી આઈ ટી કરી રહ્યા છો
હા હા
એમાં કેટલા વર્ષનો કોર્સ આવે બી એસ સી
જો આ ટોટલ પાંચ વર્ષનો કોર્સ છે. જો બે ત્રણ વર્ષ આપણે બેચલરની ડિગ્રી લેવા માટે ત્રણ વર્ષ કરવું પડે બી એસ સી આઈ ટી બી એસ સી પી એ એન્ડ આઈ ટી એવું ફુલ નેમ છે. બી એટલે બી એસ સી એટલે બેચલર ઓફ સાયન્સ કમ્પ્યુટર સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ રીતે
અચ્છા
હા બી બી એસ સી આઈ ટી એ એન્ડ આઈ ટી આવે એ કોમ્પ્યુટર સાયન્સ એન ઇન્ફોર્મેશન ટેકનોલોજી અમારે જ તે લાગે કોઈ જગ્યાએ બી એસ સી આયસી પણ લાગે છે પણ
હા હા મેં બી એ મેં બી ટેક બી સી બી સી એ અને એમ સી એ ની પણ વાત સાંભળી હતી કે એ પણ એ આઈ ટી ની ડિગ્રીઓ છે.
હા હા એમાં પણ જે લેંગ્વેજો આવે વગેરે કોડિંગ વગેરે એ એમાં પણ થાય છે પાંચ વર્ષનો કોર્સ આવે છે બી સી એ ને એમ સી એ એ પણ એ આ આઈ ટી આવે છે તે પ્રોફેશનલ કોર્સ છે ઇન્ટીગ્રેટેડ કોર્સ એટલે બી સી એ વગેરે થી બીટેક વગેરેથી એકદમ અલગ પડતો હોય
હા આઈ ટી મને ઇન્ટરેસ્ટ તો છે પણ જે હાલમાં એ આઈના કારણે જે બેરોજગારી વધી રહી છે જે એ આઈ ના ઉપયોગથી કોડિંગ થાય છે વેબ ડેવલોપિંગ એપ ડેવલોપિંગ થાય છે તો જે લોકોની ડિમાન્ડ તેના કારણે આઈ ટીમાં મને ઇન્ટરેસ્ટ નથી લાગતો તમાર શું કેવું છે આના વિશે
હા તમને કદાચ આવી વાત સાંભળી એટલે તમે પણ પાછા ધકે જતા જે એ આઈ છે એ એક પ્રોમ્પ્ટ ઉપરથી ડાયરેક્ટ કોડિંગ કરી દે છે જેમાં વ્યક્તિને કોઈ વેબસાઇટ બનાવવી હોય તેમાં અઠવાડિયું નીકળી જતું એ એ આઈ બસ ખાલી પાંચ મિનિટ માંથી બનાવી આપે છે. સમજો એટલે હા એવું પણ લાગી છે કે પણ એમાં કેવું છે કે જો કોડિંગ વગેરે તમે કરવું હોય ને ત્યાં હ્યુમન લોજ એક આવે એ ડેવલોપ થતું હોય છે. જે એ આઈના યુઝના કારણે હોય તે પબ્લિક લખશે અને કો તેને મળી જશે તેથી તેના હ્યુમન જે માઈન્ડ આવે તેનું લોજિકને. ડેવલોપમેન્ટ ન ખ. તેના કારણે તેને આગળ પણ તકલીફ પડી શકે જો જે અત્યારે જેમણે એઆઈ બનાવ્યું છે. ત ગણો વઠું લ. જેને છે. કરવું પડે છે આ સી પ્લસ પ્લસ વગેરે તે આવે તેમાં તમે ડાયરેક્ટ એને કોઈ પણ કોડ લખી ના શકો ખાલી તમને એક શું કહેવાય ઇડેક્સ મને આપેલી હોય બાકીનો જે કોડ હોય એ તમારે પોતાના લોચિક ઉપર કરવો પડે સમજા.
હા પણ જે જે રીતે એઆઈ ડેવલોપ. થઈ રહ્યું છે તે રીતે એવું લાગે છે કે ફ્યુચરમાં પ્રોમ્પને લોજિક પણ એ થ્રુ મળી મળી શકે છે.
ના ના એ ખોટી વાત છે નજીક મળી જ ના શકે કારણ કે નજીક એક વસ્તુ એવી છે કે જે માણસ. ું મગજ છે એ પોતે વિચારે છે કે હું આવું કરશું તો આવું થશે આવું કરશું. તો આવું થ નથી. આ સનગરે લેંગ્વેજમાં એવું હોય છે. કે હંજી. અંું કે એલું બધું પણ માણસ એટલું પાવરફુલ નથી સમજ. જો અત્યારે. આ તમનેિટેલ મળી છે ઘણા બધા જે કંપનીઓ છે તે એઆઈને છોડી રહ્યા છે. પેલા માણસો કરતા એઆઈ નો વધારે યુઝ કર. પણ આજ. અ્યારે જે કંપની છે તે એવા માણસોને હાયર કરે છે કે જેમને એઆઈ સાથે યુઝ કરતા આવડતો હોય કોઈ પણ કામ હોય તો તેમાં એઆઈ નો કઈ રીતે યુઝ કરવો કઈ રીતે યુઝ ના કરવો. તે માટે યુઝ કરે છે. પહેલાં પોતે જ યુઝ કરતા હતા. તેને કો. બધર. અઘરોબર છે ત્યા. મોવું પડશે તેના કાર છે. ચાલું.